નમસ્કાર.
નમસ્કાર આજે આપણે અ મેં તમારી સાથે વાત કરવા મામાંગુ છું અ મોબાઈલ અને સોશિયલ મીડિયા પર જે કેવી રીતના બધા લોકો. ઉપયોગ કરે છે તેના વિશે આજે આપણે જાણીશું મે તમારાથી જાણીશું તમે મારાથી જાણીશો તો મે મેં કેહેવા માંગુ છું કે ઘણા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અને ઘણી વખત મારું એ માનવું છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ચલાવો ખરાબ નથી પરંતુ તેમાં જે આપણા મિત્ર બનતા હોય છે તે ખાલી આપણા ફોન માટેના મિત્ર હોય છે જયારે આપણે મુસીબતમાં હોઈએ છે ત્યારે તેઓ જવાબ તો આપને આપી શકતા હોતા નથી અને ઘણી વખત એવું બી થતું હોય છે કે ઘણા મિત્ર તેમાંથી અ સારા હોતા બી નથી મારું તો આ માટે આ માનવું છે તમારું શું જ માનવું છે આ માટે.
મોબાઈલ મતલબ ઉપયોગ કરવો તે સારો બી ગણાય છે કેટલીક હદે ખરાબ બી ગણાય છે મોબાઈલ ના રીતે આપથી સ્ટડી પર ફોકસ થતું નથી અને મોબાઈલમાં તો કોઈ વાર એપ્લિકેશન બી એવી સ્ટડીને લગતી હોય છે. ઓનલાઈન મોબાઈલ વડે જો જેની. પાસે મોબાઈલ હોય તેને ફાયદો બી એજ છે કે તે મોબાઈલ વડે પોતાનું ભણતર પૂરું કરી શકે કારણ કે કેટલીક વાર તો ઓનલાઈન હવે તો મોસ્ટ ઓફ તે ઓનલાઈન જ બધું થતું છે જે બી આપને હ પેમેન્ટ કરવી છે તે મોબાઈલ હોય તો તે થી. થશે જો આપણી પાસે કેશ જ નહી હશે તો આપણે મોબાઈલ પર જ કરવા પડશે અને અમુક વાર આપણે યુટ્યુબ થી જેને ખાવાનું બનાવતા નહી આવડત તે કુકિંગ ક્લાસ એમાં ફ્રીમાં શીખી શકે છે યોગાના ક્લાસીસ લઈ શકે. છે ઓનલાઈન એજ્યુકે પ્રાપ્ત કરી શકે છે પછી નાના બાળકો માટે તે જે નાના બાળક છે તેને કોઈ વા કાર્ટૂન જોવાનું બહુ ગમે છે તેને કાર્ટૂન બતાવી શકી છીએ પછી જે વૃદ્ધજન છે તેના માટે આપડે ભજન વગાડીને બી તેમનું મનોરંજન કરી શકીએ છેએ કેટલીક વાર તો આપણે મોબાઈલ વડે ગેમ પણ અમુક જણ રમતા હોય છે જે ગેમ કેટલી ખરે ખરાબ કહેવાય છે જેના રીતે સુસાઈડના કેસ આપણને અ જોવા મળ્યા છે ન્યુઝપેપર માં જે ઘટનાઓ આપણે મોબાઈલ વડે થતી જોવા મળે છે તે કેટલી હદે સારી બી ગણાય છે અને ખરાબ બી ગણાય છે હવે એ મ મનુષ્ય પર આધાર રાખે છે કે મોબાઈલ નો કેવો ઉપયોગ કરવો છે કરવો જોઈએ કેટલીક મોબાઈલ માં જે ગુગલ આપેલું હો એ આપણે એ બી સર્ચ કરી શકીએ છએ કે આપણને હવે કઈ લોને જ જોતી હોય કે હમ્મ કોઈ બી વિષયની ઈન્ડિયા વિશે કે અન્ય કોઈ બી દેશ વિશે તે બી આપણે તેની માહિતી આપણે ઇઝીલી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે મોબાઈલ સારો બી ગણાય અને ખરાબ બી અને અમુક વાત તો આપણે મોબાઈલ આપણે શોપિંગ બી કરી શકી છે કેટલા મોબાઈલ અ પહેલાના જમાનામાં શું હતું કે અ મોબાઈલ હતો નની એટલે જેની વાત કરવાની હોય તો આપણને પત્ર લખવા પડે જે ટેલિફોન આવે તેમાં આપણે પૈસા લાખીને અમુક જે પૈસા લાખીને થતી અમુક કલાક જ વાત થ તો અમુક સેન્ડ પણ જેથી મોબાઈલ આવ્યો આપને પત્ર લો પડતો નથી ઈઝલી આપે તેને મેસેજ પહોંચાડી શકીએ છીએ કે આપણે શું ઇમ્પોર્ટન્ટ કહેવા માંગીએ છીએ તેને, મોબાઈલ વડે આપણેને પેમેન્ટ બી કરી શકીએ છીએ. પછી કોઈ બી આપણે મતલબ આપણે કઈ ફરવા ગયેલા હોય છે તે આપણે ફોટો પાડી શકીએ છે એટલે આપણી મેમરી બી વધે. તમે શું કેવા માંગો આ વાત પર?
મારું માનવું અલગ છે. કે અહ મોબાઈલના ગેરફાયદા નથી, એના ફાયદા જ ફાયદા છે. પહેલાં અહ આવું અમારા એક પ્રોફિસર મેમ એ કીધું હતું ત્યારે મેં બી બહુ આશ્ચર્યચકિત અનુભવ્યું, પરંતુ પછી તેમને તેનો કારણ જણાવ્યું કે મોબાઈલના કોઈ બી દિવસ ગેરફાયદા હોતા જ નથી તેના ફાયદા જ ફાયદા હોય છે. એ માનવી પર એ આપણા ઉપર આધાર છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, મોબાઈલ થી પ્રગતિ બી થાય છે અને તેનાથી આપણું પતન પણ થઈ શકે છે. મોબાઈલ પર ઘણા વ્ય અહ જેની પાસે પૈસા નથી ભણવા માટે તો તે ભણી પણ શકે છે. ત સારામાં સારું નોલેજ મેળવી શકે છે. મને આ વસ્તુ નથી આવડતું બનાવત તા, મે વાનગીનું સર્ચ કરું મને વાનગી આવડી જશે બનાવતા. ઈઝી વેમાં કેવી રીતના બનાવ, તેના વિશે મને માહિતી મળી જશે. શિક્ષણમાં મને માહિતી મળી જશે. મારે કોઈ ઓનલાઈન ફ્રોડ તેના વિશે જાણ તેના વિશે માહિતી મળી જશે. મને જ્યારે કઈ વસ્તુ જે વસ્તુ કેવી રીતના, ફર્નિચર કેવી રીતના ખરીદવાનું, કોઈ હો હોમની આઈટમ કેવી રીતના ખરીદવાની, તેના વિશે માહિતી નથી, તેના વિશે માહિતી મળી જશે. મારા ઘરમાં મારે કયા કલરના દિવાલને કલર કરવી તેના વિશેે એપ છે. તેની માહિતી મળી જશે. કયા ઘરમાં કઈ વસ્તુ કેવી રીતે સારી લાગે. કેવી રીતે આપણે દેશ વિશે જાણકારી અનુભવી છે, તો દેશ વિશેની જાણકારી મળી જશે. મને નથી ખબર કે મારે આ શ શહેર મેં કેવી રીતે જઈ શકું તો તેનું મેપ મને મલી જશે. તાની કઈ વસ્તુ ફેમસ છે, કઈ વાનગી ફેમસ છે, કઈ જગા ફેમસ છે, તેની માહિતી મને મલી જશે. મોબાઈલ પર ઘણા બધા ઉપયોગ એના સારા છે, પરંતુ એ આપણા ઉપર અનુભવ છે, માનવી પર અનુભવ છે કે તે મોબાઈલ નો ઉપયોગ કેવી રીતે કરે છે? મોબાઈલ ના તો ગેરફાયદા હોતા જ નથી. મા મારા અગર મેં કે મારા સિવાય કોઈ બીજા માનવી જે હોય તે લોકો મોબાઈલ પર અહ અહ એનો ગલત ઉપયોગ કરતા હોય કે જેમ કે ચોરી કેવી રીતના કરવી, આત્મહત્યા કેવી રીતના કરવી, તેવા બધા અહ એવા બધા કમાન્ડ એને આપતા હોય છે, તો તેવી રીતના એનો જવાબ પણ આપતો હોય છે, કારણ કે એ યંત્ર છે. એ માન માનવી નથી. જેવા આપણે સવાલ એને પૂછશી તેવા એ આપને જવાબ આપશે. તો મોબાઈલના મારા મત અનુસાર ગેરફાયદા નથી. ફાયદા-ફાયદા છે. આપણે પોતાની પ્રગતિ કરી શકીએ છીએ. આપણે નીચે લેવલથી બી ઉપર આવી શકીએ છીએ. આપણે કોઈ ટીચર, આપણે ટીચરની અહ જેવી રીતના આપને ગાઈડન્સ આપે છે, ટીચર જેવી રીતના સ્ટુડન્ટને આપતા હોય છે, કે કેવી રીતના , તેવી રીતે આપે છે. અહ આપણે નોકરી વિશે કંઈ માહિતી તો નોકરી વિશે આવે છે. કોઈ કોમ્પ્યુટર, લેબ લેપટોપ, એસી વોશિંગ મશીન કેવી રીતના વાપર, કેવી રીતના ઉપ ઉપયોગ કરવો તેની બી માહિતી તી આપ છે. મને મોબાઈલ વિશે એક સારો અનુભવ એ હતો કે મને ગેસ ફિટ કરતા ન આવડતું હતું, તો મે યુટ્યુબ બ પર સર્ચ કર્યું અને તે મને અહ હમારા અમારા ઘરમાં ત્યારે કોઈ ન હતું ને મેં યુટ્યુબ પર તેને એકદમ સરળ રીતે મને સમજાવ્યું, અને તેના રીતે મને ગેસ ફિટ કરતા હવે આવડી ગયું છે, કે કેવી રીતના સિલિન્ડર ને પાઈપ સાથે કનેક્ટ કરો તે મને જરાબી ની આવડતું હતું. ને હું અમારા ઘરમાં અહ મારા પપ્પા બી ન હતા તેમને આવડતું હતું. ને હવે એમના વગર મેં શીખી ગેય કે કેવી રીતે કરવાનું. તો ઘણી વખત એવા સંજોગોમાં ફોન બોવ કામ લાગે છે. કે ફાધર ન હતા, મારા પપ્પા બહાર નોકરી એ ગયેલા હતા, અને મને જરૂર હતી, રસોઈ બનાવવાનું હતું, તો તેવા સંજોગા ફોન પર સર્ચ કરીને કે કેવી રીતના એ ગેસને મે પાઈપ સાથે ફીટ કરી શકું. તે એકદમ સરળ ભાષામાં વિડીયો સાથે, એક્સપ્લેશન સાથે સમજાવવામાં આવ્યું. અગર એક વિડીયોમાં નથી સમજ પડતી, તો બીજી વિડીયો, ત્રીજી વિડીયો વિડીયો જ વિડીયો એનામા મા બતાવવામાં આવ્યા હતા, અને તેના આધારે મને ગેસ ફીટ કરતા હવે આવડી ગયું છે તો મારા માટે તો ઘણું સારું રહ્યું છે. મને કંઈ વસ્તુ નથી આવડતું, અહ શિક્ષણને લગતું તો તે મેં એને પૂછી શકું છું. અહ હવે તો એ આઈ આવી ગયો છે, કે એ આઈ પર બી આપણે જાણી શકીએ છીએ કે ઘણી વખત ટ્રેન બુક કરાવવાની છે તો મને ના નથી સમજ પડતી કે મેં કઈ ટ્રેનમાં જઈ શકું, કઈ ટ્રેનમાં મારે કમ્ફર્ટેબલ રહેશે, તો એ આઈ નો ઉપયોગ બી કરી શકું છું. ઘણા લોકો છે સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર કે તે બી ઘણું સારું કહી શકાય છે પરંતુ માનવી પર આધાર છે કે સામે વાલો ઇન્સાન સાથે આપરે કેવી રીતે વાત કરવી, કેવી રીતના રહેેવું, અમુક મોબાઈલમાં અહ એ યંત્ર છે, એને એનામાં ઇમોશન નથી તો જે તમે જેને તેવું સવાલ પૂછો તેવો એ તમને જવાબ આપશે-આપશે ને આપશે જ. ઘણી વખત અહ મોબાઈલનો ઘણા લોકો દુરપયોગ બી કરતા હોય છે. તો તે મોબાઈલ કે ફોન કે લેપટોપની ગલતી હોતી નથી. માનવી એ જે રીતે એને સર્ચ, કમાન્ડ આપે, તેવી રીતને એ એને જવાબ આપશે. મારું આ મતે આ માનવું છે આ માનવું છે. તમારું શું માનવું છે?
તમે તમારા એક્સપેર પ્રમાણે જે કહ્યું તે બિલકુલ સાચું છે. હું તે નથી સમજું, મે તો હું મે તો જે માન હું માનું છું તે તમને કહું છું. યંત્રો માનવી માટે છે, પણ માનવી યંત્રો માટે નથી. જે ગાંધરી જ ગાંધીજી એ જે ઉપદેશ આપ્યો છે, આ મેં એક હતું ઈકોનોમિક્સ જે ઇલેવન્થની છે કોમર્સની, તેમાં મે આ જે વાંચ્યું હતું કે તેમાં એવું સ્પષ્ટ ગાંધીજી એનો વિરોધ કરતાં યંત્ર, મતલબ જે એવા યં ત્રનો વિરોધ કરતા જે આસાનીથી આપણને અહ મહેનત કર્યા વગર જ પ્રાપ્ત થઈ જાય તે ગાંધીજી વિરોધ કરતા. એટલે એમ ટૂકમાં મોબાઈલ ખરાબ તો નય કેવાય, માનસ માટે સારું તો કે. પણ એટલું બી ખરાબ ની કે આ આપણને મોબાઈલની જરૂર પડી જાય. એટલી બી એવું ની હોવું જોઈએ. એ બી છે. કેટલીક વાર અહ જે એ આર અહ એઆઈ છે, તેમાં કોય અહ જે આપણે જે સવાલ પૂછીએ તે એમાં સાચા બી આપે, કોઈવાર ખોટા બી આપે. ચાલુ છે કરો.